હલો.
કેમ છે મિત્ર? હેલો.
હલો.
કેમ છો?
મજામાં. તમે?
શું મજામાં મજામાં શું કરે રા.
એ કોલેજ ક્યારે જવાનો હવે?
કોલેજ હજુ વાર છે, એમ તો થોડી.
તું હવે ફ્રી છે, કે કઈ કામમાં છે?
ફ્રી જ છુ ફ્રી.
હમ્મ
તો આપણે પસી સ્ટાર્ટઅપ ને બિઝનેસ શઆત કરી છે?
હા
હારુ હારુ તો. આપણને ખબર છે કે આપને ભણ્યા પછી તો આપણને જોબ જોઈએ જ કે તો.
જોબમાં એવું છે, કે આપણને દરરોજ નાઈન ટુ ફાઈવ જોબ કરવા પડે કઈક આપણને ટાઈમ એમ પણ કઈ નહી મળે તો. સારું છે, કે આપણે સ્ટાર્ટઅપ કે કોઈ બિઝનેસ કરીએ તો એ આપણને સારું રે એમ કેમ કે હવે જો સ્ટાર્ટઅપમાં અને બિઝનેસમાં એમ છે, કે આપણને પછી ફુલ ફ્રીડમ મળે આપણને જ્યાં કંઈક ટાઈમ પણ મળી જાય ને આપણને જો કઈક. જોઈતો હોય તો એમ.
હમ્મ.
જ્યારે જોબમાં એવું છે, કે આપણને નાઈન ટુ જોબ જ કરવામાં કરવો પડે ને એમ એમાં ટાઈમ આપણને બહુ ઓછો મળે. કઈ ફેમિલી ટાઈમ હઉ ની મળે એ પછી આપણને પોતાને પણ ટાઈમ ન હોય કેમ કે જોબ પર જવાનું ઘરે આવવાનું ને એમાં ટાઈમ બધો નીકળી જાય એમ.
અને જોબની સેલેરીઓ જોબની સેલરી પણ લિમિટમાં હોય. ને એમાં એવું હોય કે આપણે જોબ પર આખી ફેમિલીનું બધું સંભાળવાનું હોય જોવાનું હોય એમાં પણ એ પૂરું ના થઈ શકતું હોય ને બિઝનેસમાં સ્ટાર્ટ ટૂંક માં એવું હોય કે આપણે બી સ્ટાર્ટઅપ ચાલુ કરી શકીએ તો એમાં પહેલા આપણને ને આમ થોડું ઘણું પ્રોફિટ મળી શકે ક્યારેક ના પણ મળી શકે પણ સ્ટાર્ટઅપમાં આપણે એવું સ્ટાર્ટઅપ ચાલુ કરવું જોઈએ, કે જેમાં નાના પાયા પરથી ચાલુ કરીને ધીરે ધીરે વધારતું જવું પડે આપણે આપણો પાયો. તેના આધારે આપણે
નાના પ્રોફિટથી કંઈક વધારે પ્રોફિટ કમાઈ શકીએ આપણે જેમ કે કંઈક કે સ્ટાર્ટિંગમાં આપણે કંઈક એવો એવું પ્રોડક્ટ પરથી આપણે સ્ટાર્ટઅપ ચાલુ કરી શકે જેમ કે મશરૂમ છે, જે ઓછી જગ્યામાં આપણે વધારે ઉત્પાદન કરી શકીએ એમ ને એ વી
હા મિત્ર.
દિવસ સુધીમાં ઓગણીસથી વીસ દિવસ સુધીમાં તૈયાર થતો હોય એ કંઈક છે, જેમાં આપણે મશરૂમની ખેતી નું સ્ટાર્ટઅપ કરી શકીએ. ને એમાં આપણને વધારે મહેનતની પણ જરૂર નથી પડતી. ને સારું એવું આપણને પ્રોફિટ મળી શકે છે.
હા તમે કે મંજે. ઘણા બધા ટાઈપના આપણે સ્ટાર્ટઅપ કે બિઝનેસ કર શકી સ્મોલ કેપ પાસે તો
એક્સપાન્ડ થઇ જાય એમ.
હા.
એમાંને આપણે પસી એના સિવાય કોઈ કે એમ
સેગ્રીકલ્ચર સિવાયન કંઈક બીજું કરીએ તો પછી આપણે થોડીએમાં રિસર્ચ પણ કરવી પડશે. કરવી પડે ને પછી માર્કેટમાં શું ડિમાન્ડ છે, એબી એ એ રિસોર્સના એ પણ એ આપણેને બિલ્ડ કરવાનું જોઈએ. પશે એને એક્સપાન્ડ કરવા માટે પણ પસી ઘણું બધું હોય છે, સોશિયલ મીડિયા છે, એ બધું. એથી આપણે એનું સેલ્સ કંઈ વધારી હશે કે એમ.
બસએ સ્ટાર્ટઅપમાં આપણે એગ્રીકલ્ચર તમે કીધો એમ કે મશરૂમવાળું હોય પછી એક એગ્રીકલ્ચરથી કંઈક બન શકેએ પ્રોડક્ટ એ હોય પસે એના સિવાય કંઈક આપણે કંઈક બીજું જ કંઈક આપણે જે સોશિયલ હોય એની કંઈક પ્રોબ્લેમ સોલ્વ થાય એવી કંઈક સ્ટાર્ટઅપ કરીયે તો એનથી થોડું આપને એમ થોડો આમ સક્સેસ થવાના ચાન્સીસ વધારે જોઈએ એમ એમને.
હા, હા. સોશ્યલ સો સોશ્યલ મીડિયા આધારિત પણ આપણે એને આપણે ફેલાવી શકીએ આપણો જે કંઈક ક પ્રોડક્ટ લોન્ચ કરી કરીએ એને આપણે પોસ્ટ પોસ્ટ આધારિત લોકોને પસંદ પડે પબ્લિકને એ પ્રમાણે પબ્લિકની ડિમાન્ડ પ્રમાણે પછી આપણો સ્ટાર્ટઅપ આપણે આગળ વધારી શકીએ.
હા એમ જ છે, તો.
એટલે પબ્લિકની ડિમાન્ડ આધારિત પણ આપણે સ્ટાર્ટઅપને જોવું
હમ. એ તો એમ જ છે.
ડિમાન્ડ આમ તો પબ્લિક ની તો અલગ અલગ હોય છે. જેમ કે, કોઈકને હમણાં તો હાલમાં જરૂરી હોય એવું તો ઘણું બધું છે. કેમકે હર એક ને પૈસાની તો જરૂર પડે જ.
હા. તો એમ જ છે.
નાના ઓછા આપણા રોજિંદા દિવસમાં આપણે તો ખર્ચા કરવા જ પડે. નાના ઓછા
હા, એમ. એમ જ છે કે
આપણા આદિવાસી સમાજમાં પણ ઘણા બધા વિસ્તારોમાં જેમ કે, આ વાસ ના આધારિત કઈક એવી પ્રોડક્ટ બનાવીને પણ આપણે સ્ટાર્ટઅપ
હમ. હા, એતો એમ જ છે. હા. એ તો છે જ એવું પણ આપને કોઈક ઇનોવેશન કરીએ, એમાં પણ વધારે સારું હોય. કેમકે, ઇનોવેશન એવું હોય છે, કે આપડે કોઈ એમ રિયલ લાઈફ પ્રોબ્લેમ હોય, એ સોલ્વ કરીએ. એટલે એમ. લોકો એને કઈક વધારે પ્રાયોરિટી આપી, આપે એમ કે કે કંઇ ને કંઈ એમને પ્રોબ્લેમ સોલ્વ કરેલુ હોય. કોઈને લગતી હોય કોઈક
કોઈ લોકોને તો એન કે લોસે એમ એ ચાન્સીસ થવાના વધારે સારા ચાન્સ હોય એમ. આપણે હોય,. કોઈ ઇનોવેશન હોય કે બસ એ એ સિવાય કોઈ આઈડિયા હોય, એના પર વર્ક કરીએ. કોઈ સોશિયલ મીડિયા હોય, એના પર તો આપણે પોતાનું હું કેય કે બીજનેસ કે એક્સપાન્ડ કરી શકીએ એમ. અવે તો અમુક કોઈ સોશિયલ મીડિયાના બેસ પર જ માર્કેટિંગવાળા એ પણ સ્ટાર્ટઅપ હોય પણ એ એનો પણ એમ કે ચાંસીસ બો વધારે સક્સેસ જેવા તો એ પણ થઈ જ જેવા ગયા છે એમ. ઘણા બધા એવા સ્ટાર્ટઅપ જેવા છે, કે જે ઓન્લી, સોશિયલ મીડિયાને બેસ પર જ હોય એમ. માર્કેટિંગને વાળા, માર્કેટિંગવાળા પછી ગ્રાફિક ડિઝઇનને એ બધા એના બેસ પર જ હોય એમ.
રાઈટ.
હવે? હવે, એવું છે કે હવે, આપણને બિઝનેસ કરવા માટે પણ એમ. હવે, તો ઘણા બધા ટૂલ્સ અવેલેબલ હોય, જેમ કેમ કે પછી આ એ આઈ છે. એ પણ આપનને ઘણી રીતે હેલ્પ કરી શકે એમ. રિસર્ચમાં અને- રિસર્ચમાં પછી સોલ્યુશન એ કે રીતે એનું કરવું, એ બધુંમાં આપણે સ્ટેપ બાય સ્ટેપ ગાઈડો કરી શકે અને અવે આજના ટાઈમમાં તો સ્ટાર્ટઅપ કે બિઝનેસ કરવામાં થોડું એટલું બધું પ્રોબ્લેમ નથી એમ. સક્સેસ થવાય, એ ચાન્સ તો ઘણા હોય એમ. તમારુ શું કેવાનું છે? એના પર.
એના પર તો સક્સેસ તો આમ ચાન્સ તો ઘણા છે. સક્સેસ થાય છે. એ પ્રમાણે આપણે સ્ટાર્ટઅપ સ્ટાર્ટઅપ સારું કરીએ, તો સારા ચાન્સ આવે આપણાને. પણ એમાં આપણેે છે ને, આપણા સ્ટાર્ટિંગના જે સ્ટાર્ટઅપ કરવા માટે જે પાયો નાખી એમાં પણ આપણે છે ને સ્ટાર્ટિંગમાં આપણા જે કેટલા અમાઉન્ટ આપણે યુઝ કરીએ છીએ એના પર ડિપેન્ડ હોય. વધારે ઓછી વધારે કરીએ તો તે પ્રમાણે હોય. પણ આપણે સ્ટાર્ટઅપ જ ઓછાથી કરીને આપણે વધારી શકતા હોય તો તે પ્રમાણે સારું રેય કે આપણે ચાન્સ આપણને જો ચાન્સના પણ મળે તોપણ આપણે એટલા બધા ખોટમાં ના જઈએ કે જેનાથી આપણે કોઈ બીજો સ્ટાર્ટઅપ પણ ના કરી શકીએ.
હમ્મ અચ્છા. હવે તમે કીધું એમ કે એમ છે કે જો સોશિયલ મીડિયા પરથી જો એવું કંઈ હોય ત્યાં બસ આપણને લોસ થવાના ચાન્સીસ ઓછા જ રે એમ.
પણ અને જયારે સક્સેસ થવાનો તો ચાન્સીસ વધારે જ હોય એમાં તો એમાં આપણે કોઈ સર્વિસ બેસ સ્ટાર્ટઅપ પણ કરી શકીએ. કોઈ પ્રોડક્ટ બેઝ સ્ટાર્ટઅપ એ પણ થઈ શકે આપણાથી એમ
હમ્મ.
ને પસી હવે જો આપનુ સ્ટાર્ટઅપ જો એક્સપાન્ડ થઈ જાય તો પસી આપણને એના માટે એક્સપાન્ડ કરવા માટે ફંડ રેઝ કર શકીએ એથી એ પણ તો ઘણી બધી રીતે આપણે આ સ્ટાર્ટઅપને એક્સપાન્ડ કરી શકીએ એમ પસી ઘણી બધી ગવર્મેન્ટ સ્કીમ પણ હોય જે આપણે સ્ટાર્ટઅપને એક્સપાન્ડ કરવા માટે હેલ્પ કરે એમ.
સ્ટાર્ટઅપ આપણે કોઈક કોઈક સામે આપણે રજૂઆત કરીએ કે આ સ્ટાર્ટઅપ મેં ચાલુ કર્યું છે તો કોઈક વ્યક્તિ કોઈક અ જેમ કે અલગ અલગ કોઈ કંપનીસ હોય શકે. તેમને આ પસંદ આવે આપણો સ્ટાર્ટઅપ તો તેમાં તે લોકો ઇન્વેસ્ટમેન્ટ પણ કરી શકે.
હમ્મ એજ તો છે કે આપણે પ્રોડક્ટ જ એવું બનાવીએ કે લોકોને એમ ગમી જાય એમ.
ગમવું પ્લસ તેમાં એમને કંઈક અલગ લાગે કે આ પ્રોફિટ સ્ટાર્ટઅપ કંઈક છે કંઈક અલગ છે. જેના કારણે આ માર્કેટમાં આવી શકે છે ને વધુ પ્ર વધુ પ્રમાણે ચાલી શકે છે. એવું એમ લાંબા સમય સુધીને ટકાવ હોય શકે. એવું જો કદાચ એમને લાગે તો એમાં વધારે પડતું એ લોકો ઇન્વેસ્ટમેન્ટ કરે ને આપણા પ્રોફિટને સારો ફાયદો રે.
હા મેં તમે કીધું એમજ કે જો યુઝરને કસ્ટમરને જો પ્રોડક્ટ એક્સપિરિયન્સ એનો સારો એ પ્રોડક્ટ પ્રત્યે કે સર્વિસ પ્રત્યે કે પસી ઇન્વેસ્ટર હો પણ એમાં ઇન્વેસ્ટ કરી શકે અને આપણાં ગ્રોથમાં હેલ્પ શકે એમ એ
હા.
તો મિત્રો આટલે આજે જ આટલું રાખીએ હકીએ.
હા.
હારો તો ચાલો પસી વાત કરીએ કોઈક બીજા ટપિક પર.
હા સર
હમ.